હલો મજામાં.
હા શું કરો.
કોઈ નઈ બસ આ રયા તમે. હઉ શાંતિ છે તમારે.
મારે હાલ.
શાંતિ બધા મજામાં છે.
હવ બધા મજામાં.
શું કરે બધા નિષ્ઠા ને આદિ.
બસ સાર નિષ્ઠા ને અધ્યાય.
એવું એમ.
હવ. અધ્યા. હવે માસી ને ઈ બેઠા હતા.
શું બના બ્લાઉજ.
માશિની બે. બ્લાઉઝ.
એવું એમ.
આની બેનનું કટિંગ કરેલું ઓલું તમે નતું કટિંગ કર્યું.
ઓલું મા લાલ.
ઉપર નો એકલો ઉપર નો એકલો હતોમ ગુલાબી કલર નો.
તોમાં ઘર ની હાડીઓ લાઈ હતી.
ઈ ખબર નહી છ નિ હાડી સે ઈ.
એ મરુન કલર જેઉ હશે.
ના ગુલાબી કલર નું કોટન જેવી હેને હાડી કડક હાડી. હમ્મ અંદર વાયટ.
તો યાદ નહી હો કરી આલિસ છે મને નહી ખબર અહિયા તમે મરુંન કલર નો પીસ જ. કટિંગ કરી આલે.
એવું એમ.
હ અહિયાં ને પઈ બીજું કટિંગ કર્યું હોય તો ખબર નઈ એનાથ મેલીન.
તે ઇરિયુ કટિંગ ઉપર નો પીસ એકલો કટિંગ કરેલો હતો અસ્તર ન તું કટિંગ કરેલું.
એવું હતું એમ.
હમ્મ અ અસ્તર કટિંગ કર્યું મેં કીધું જોઈન્ટ. તો કરું ખાલી બ્લાઉઝ છે પણ મેળ આવે તો જવરાય તો.
હું મારા.
બધે નહી રાતો હોય બોરાલ.
ઓ.
જઈ આવાના અમીય ભેગા ભેગા.
કોણ કોણ જાવાન હે.
ઈ ખબરિ.
હે.
ઈકો કરી હે ના કે.
બતો જાવાન બાઈ ન બધે.
બાઈની એને તો ખબર ને હવે કુણ કુણ તિયાર થાય છે. હની બેન, ને મૂ રેખીતાજી ન હસી પાભી આબાના શી પૈયા આબાના શે, કુણ આવ ખબર નઈ. હમ્મ.
લેચુન જવાનું ખાલ દર્શન કરવા?
દર્શન કરવા એમને એમ.
એ તાવશે પણ. જઈ આવા, દર્શન કરી આવા કીધું, બધે જાયશ એટલે.
કાલ
હા હા એ.
તેટલા આયા
એટલા એટલા સે અમા તો કોઈ.
હા રે હા વડી ફીર પડે આના મા. હા હા મારે કોક બતાવે ની, તુમ આવેની કોક તમાર મય. હમ્મ.
એવું
કાલ, કાલના લગભગ સી કોન.
તો હારા વધારે બતાવે
મારુ બોલવાનું વધારે એટલે બતાવે. શાંતિ હેન બી.
અ હા. મારો આ તુરુસી
અતારમાં.
હવ અતારમાં, તો જેવડા બીવડાવે તો ખાઈ રે ને હટ
ઈ વાત હાચ
તારે.
અમાર તો રોધવું સે પણ હવે. હવાર મારાથિ તોણી બાર ખબર ના આયતો
હ અ.
અતારે હવે, દઈ થોડુંક કરી નાખ, આવીને બાજરીનો રોટલો એક
છાસ વઘારી તી અતાર હવે બટાકાન શા
એટલે, કા કુ મંદ લા લાયાટા ભેમાં બાના, હમાસાર લેવા એ દવાખાને હીને ભેમો બા. હે
આપડે
હલો બિલ હલો.